હલો
હલો
હા મલી ભાઈ કેમ છો?
મજમાં
તો આ
એક મિનટ હ-
હા હા આપણું આજનું ટોપિક છે. વોચિંગ ન્યૂઝ વર્સિસ રીડિંગ ન્યૂઝ. તમે કયા લોશો લેશો. મેં વોચિંગ ન્યુઝ લઈ લઉં છું.
હા ચારથી-
તમારું શું કહેવાનું છે ન્યૂઝ ઉપર?
રીડિયનિ વર્સિટ બોલતા-
યસ
હમ આજમા સમયમાં સમાચાર- એવા માં આટે-
તમારૂ અવાજ થોડુંક અટકે છે. તો મારું તો એમ કે કેવાનું છે, કે ન્યુઝ વાચવા કરતા જોવામાં મને વધારે ગમે છે કારણ કે- વાજપામાં તો બો ટાઈમ લાગી જાય. એમને ન્યુઝપેપર લેવાનું ઝનઝટ ને બધું-
પછી એક એક લાઈન ભણો તો પ પૂરું ખબર પડે કે એકચુઅલમાં ઇન્સિડેન્ટ શું છે ને. ક્યાનું છે ને બધું? એ બધુંને ન્યૂઝ જે આપણે ટીવી કે ફોન ઉપર જોઈએ તો ઓડિયો સાથે હરકી રીતે સમ સમજી શકાય કે હા. શું હતું ને ક્યા ઇન્સિડેન્ટ છે એવું? તમારું શું કહેવાનું?
પણ ન્યુઝ જે છે ને આપના રેડિયોમાં ન્યુઝપેપરમાં. ન્યુઝપેપરમાં. બધી વાતો ખર રહે છે બાકી મોબાઈલમાં તો બાકીની વાતો કઈ બી ફોટો થઈ જાય. મા સમાચાર
તમારો તમારો અવાજ શાયદ અટકે છે.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
જો તમારી વાત તો સાચી છે કે. ન્યૂઝ પેપરમાં ન્યૂઝ. ન્યૂઝ સરખી રીતે આપે છે પણ એજ ન્યૂઝ તો આપણે અ જોવામાં મળે છે ને ટીવી ઉપર કે મોબાઈલ ફોન ઉપર પણ.
હ .
તમારું કહેવાનું એ હોય કે ન્યુઝપેપર પરમાં લોકલ ન્યૂઝો મતલબ. સારી રીતે આપી દે છે કે હા. જગ્યા જગ્યાના લોકલ ન્યૂઝપેપર મતલબ જે કે નાનકડું ગામ હોય તો એ એ પોતાના જગ્યા ના આવી જાય. હા એક ડિસએડવાન્ટેજ છે કે ટીવી કે ફોન ઉપર વધારે નહી જોવા મળે પર આપડે કોઈક ક જ. અ જેમ કે ઇન્સ્ટા ઉપર પણ ન્યૂઝ જોવા મળે છે. તો કોઈ કઈક પેજ ફોલો કરીએ તો તેમાં અ કોઈક લોકલ જગ્યા ન જ હોય કે. એ બધું કેસ જોવા મળે જ છે.
હમ્મ.
હમ્મ. તો મેં તો એમ કહું છું કે વોચિંગ ન્યૂઝ ઇઝ બેટર. કેમ કે આપડે ત્યાં કઈક. હા ઓડિયો ચાલુ કરીને આપણું કોઈ કામ પણ કરી લ લઈ લો. ને કાન થી સાંભળી પણ લઈશું.
હમ્મ આજ આજ તો સોશિયલ મીડિયા ના યુગમાં ફેક ન્યૂઝ પણ મોટા પ્રશ્ન બની ગયા છે. વોટ્સએપ પે ફેસબુક પે ઇન્સ્ટાગ્રામ પટાચ ગમે તો ટેક્સ સમાચાર સાચા હોય જાય જરૂરી નથી એ. આપને સમજદારીથી સમજણ હમ્મ.
હમ્મ એજ એજ એ તો આપણા ઉપર છે ને કે કોને- કયા ન્યૂઝ ઉપર આપડે થોડુંક જોવું છે આપડું વિચારવું પડશે- કેમ કે આ જમાનામાં ફેક તો બહુ છે. એ આઈ થી ક્રિએટ થઈ જાય છે બધું આ બધું
પણ આપને કોંડી માહિતી જોઈતી હોય તો વાચવ વધારે સારું છે. અને જો તાત્કાલીન ઘટના. જાણવી હોય તો ન્યૂઝ જોવી ઉપયોગી છે
હમ કારણ કે ન્યૂઝમાં શું છે. કે- અ તરત જ લાઈવ બતા બતાવી દે છે ને- ન્યુઝ પેપરમાં રીડિંગ ન્યુઝમાં એવું છે કે- આજે ઇન્સિડન્ટ થયું છે તો કાલે કે પરમ દિવસે મતલબ થોડુંક વાર લાગે- છાપાવા માટે ને બધું કરવા માટે- હમ બરોબર છે હમ- ને તને ની લાગે છે કે ન્યૂઝ રીડિંગ ન્યૂઝ માટે- અ છાપવું તો પડે છે તેને અને એના માટે- પેપરનો પણ યુઝ થાય છે તો ક્યાંક ને ક્યાંક- આપડા વાતાવરણ નું પણ થોડુંક નુકસાન થાય છે.
રેડિંયમ રેડિંયમ નિયુઝમાં- મારા મતે તો બટાએ રીડિંગ કરવું જોઈએ. કારણ તેનાથી બધાની રીડિંગ પકી થાય આપન મોબ- મોબાઈલ માં શું કરવાના કે ફક્ત વએ મોબાઈલ- હમ્મ.
હમ્મ બોલવો.
મોબાઈલમાં આપણ ન્યૂજ સાંભળો જ- એમ આપનું વાંચાય- વાંચન બી પક્કું થાય ને આપનું રીડિંગ ન્યુઝ જો કરવાના રોજ આપને- તે સવાય થાય તો ત્યાંથી વાચન પક્કું થાય સવાના-
હમ્મ. એ તો આપડે હમ્મ મોબાઈલમાં પણ કઈએ છે. એ શું
હા.
પણ જો આજનો જો સમય છે એ તમે માનું છું કે- અત્યારે લોકો થોડા એજ્યુકેટેડ છે થોડા ભણેલા ગણેલા છે. પણ- તમને- શું કરજો કે પેલાના જમાનામાં આટલું બધું જ- વેકેશન નહી હોય આટલું બધું ગણવાનું નહિ હોતું તો એ લોકોને ભણવાનું નહી આવે- એ લોકો ભણી શકે તો એ લોકો માટે-
સેના માટે
છેલ્લે રીતે ઓડિયો વાળો વોચિંગ ન્યૂઝ એ લોકોને સમજ- પડે છે.
બરાબર -
તમારા ઘરમાં પણ હશે કોઈ કે જેને ભણવાનું નહી આવે અને-
હમ્મ.
આ કેટલાક ન્યુઝ અંગ્રેજીમાં લખેલા આવે. ને હિન્દીમાં લખેલ. લાવે કે કોઈ લોકલ લેંગ્જમાં તો ભણવાનું નહી આવે તમને લોકોને- જેમ કે અમે ગુજરાતમાં રહીએ છીએ પણ અહિયાં ના ન્યૂઝ છે.
હમ
એ ગુજરાતીમાં હોય છે, એલે માઇગ્રેટેડ લોકોને સમજ નહીં પડે ગુજરાતી તો એ લોકો જોઈને ખબર પડી જાય કે હા એકચુલીમાં ઇન્સિડેન્ટ
બરાબર- હ આપણા જે ન્યુઝપેપરમાં જે ન્યુઝ આવે ને- એનામાં જાસ્ત મનોરંજન નહિ આવતું- ફક્ત જ્ઞાન તમારા સમાચાર- શું થયું રહ્યું છે, તમારા એરિયામાં તેજ ન્યૂઝ જ આવે. અને આપણ ન બાકી મોબાઈલમાં જે દેખે સિનામા તો સસ મનોરંજન ના જ ન્યૂઝ જાસ્ત રહે,
વાત એ
હમ્મ
મોબાઈલ હોય કે ટીવી હોય એના ઉપર એક સ્પેસિફિક ચેનલ કે એપ હોય છે ને. જેના ઉપર તમે જોઈ શકો છું જેમ કે ટીવી છે, તો એના ઉપર આજ કે વગેરે વગે ન્યૂઝ ચેનલ છે, તો એના ઉપર હા, આપણે સ્પેસિફિક એના ઉપર ખાલી ન્યૂઝ ન જ આવે છે.
હમ્મ
એ છે કે હા એમાં પ્રચાર આવે છે, તો એમાં ટાઈમ બગડે છે. અને ન્યૂઝ મોબાઈલમાં જોવા જોઈ લેધું, તો આપણું આંગળી તો ક્યાંક ને ક્યાંક ફસકી જ જાય છે. ઇન્સ્ટા ઉપ ઉપર કે કે સ્કૂલિ થ જાય છે.
બરાબર
હમ્મ
રીડિંગ ન્યૂઝ નો સૌથી મોટો ફાયદો, આ છે કે આપને સમાચાર શાંતિ અને વિસ્તારિત પૂર્વક વાંચી શકીએ, છે જરૂરી મુદ્દાઓ ફરીથી વાંચી શકે, અને વિચાર કરીને સમજી શકે છે.
વોચિંગ ન્યુઝમાં એવું છે, કે
મોબાઈલમાં તો તે હમ્મ બોલો તમે.
વોચિંગ ન્યુઝમાં એવું છે, કે તમારી પાસે થોડુંક ટાઈમ હોય તો તમે બધું જોઈ શકો છો મતલબ ફટાફટ ન્યુઝ ખબર પડી જાય કે ઈઝરાયલમાં શું ચાલે છે. આપણા મોદી સાબક્યા છે, ને આ દેશમાં શું થયય ટ્રેડિંગ ન્યુઝ માં એવું છે, કે તમે અ થોડુંક ટાઈમ આપવો પડશે મતલબ છ મોસાત પાનાના ન્યુઝપેપર હોય, તો બધું ન્યુઝ જોવા માટે હ બધું પેરેગ્રાફ પેરેગ્રાફ આપેલા હોય તો. જોવું પડશે કે હા ભાઈ શું છે ને ભણવું. માં સમજવું પડશે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે,
હા
તમે પણ તમારી જગ્યા તો સાચા જ છો. મારી પણ વાત સાચી છે, કેમ કે ટેકનોલોજી બધી છે તો આપડણે થોડુંક ટેકનોલોજી સાથે રહેવું જોઈએ.
હમ્મ ટેકનોલોજી સાથે તો રહવું જોઈ જ.
શું કીધું.
હા, તો બરાબર છે તમારું કઉ, ચાર્જ